હ. હલો.
હા મિત્ર અવાજ આવતો છે?
હ છે મિત્ર.
હ કેમ સોં મિત્ર?
બસ બધું બરાબર. તમે કેમ છો?
અમે હ મજામાં છે.
હા-હા-હા.
તો મિત્રો તમારા પાસે થોડો ટાઈમ હોય તો હું તમારા પાસેથી થોડી ઘણી માહિતી મેળવવા માંગુ છું, એક ટોપિક પર.
હા ચોક્કસ મિત્ર કહી શકું છો.
હા તો મિત્ર જે મારે જે ટોપિક શે એ કામ અને જીવનનું સંતુલન, તો એના વિશે જરાક તમે થોડી ઘણી માહિતી આપો તો સારું ને હું પણ જરાક થોડી ઘણી માહિતી એમાં આપું.
હા-હા-હા. ચોક્કસ મિત્ર, કામ જીવન અને સંતુલન આજકાલ લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે ને મિત્ર કે પોતાના માટે અને પરિવાર માટે સમય જ કાઢી શકતા નથી. સવારે કામ, સાંજે પણ કામ બસ આખો દિવસ દોડાધામ જ રહે છે મિત્ર, ઘણા લોકો સારી કમાની અને દિવસ રાત મહેનત કરે છે, પરંતુ એ પોતાના, એટલે કે હેલ્થ પર અને સ વ્યક્તિગત જીવન ભૂલી જાય છે મિત્ર, મને લાગે છે કે કામ મેનેજ હોવો ખૂબ જ જરૂરી છે મિત્રો, આપણું હેલ્થ પર પણ થોડું થોડું મતલબ એ કામ જીવન અને સંતુલન એટલે એ પોતે છે, પરિવાર છે, સ્વાસ્થ છે અને જીવન વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું હોવું જોઈએ. જોઈએ, તો મિત્રો જોઈએ તો જીવનમાં સફળતા માટે કામ જરૂરી છે પરંતુ માત્ર કામ જ જીવન નથી હોતું, જો માણસ આખો સમય કામમાં જ વ્યસ્ત રહે તો માનસિક શારીરિક રીતે બંને રીતે થાકી જાય છે, એ ચોક્કસ થવાનું જ છે મેં ઘણા લોકોને મિત્ર જોયા છે કે તેઓ સતત કામ કરતા ને કરતા ને કરતા જ રહે છે, શરૂઆતમાં તો બધું સારું જ લાગે છે મિત્ર પરંતુ પછી તણાવ વધવા લાગે છે અને સ્વાસ્થ્ય પર અસર થાય છે, એમાં વધારે કામ કરવાથી થાક તણાવ ઊંઘની સમસ્યાઓ અન્ય સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ પણ થઈ શકે છે મિત્ર તો એ લીધે આપણે પોતાની રિસ્પોન્સિબલ થવું જ જોઈએ મિત્રો કારણ પોતાની જવાબદારી તે આપણી કામ અને જે સંતુલન જોઈએ તે પોતાના પર જ ડિપેન્ડ છે માણસને પોતાનું શરીર અને મનને આરામ આપવો પણ એટલો જ જરૂરી છે મિત્ર કારણ કે જો શ્વાસ સારું ન હોય તો કામ પણ સારી રીતે થઈ શકશે નહી તો એ વિશે તમારું શું રાય છે મિત્ર.
હા મિત્ર તમે કીધું એ વાત ખ સાચી છે, કારણ કે આજના સમયમાં આપણે જોઈએ તો જે લોકો છે એ ખુબ જ વ્યસ્ત હોય છે તો એ દરમિયાન એ લોકો એવા હોય છે કે અમુક દિવસે થોડું કામ કરે ને અમુક દિવસે વધારે પડતું કામ લાગે તો એવું નહી થવું જોઈએ કારણ કે માણસો એ ફિક્સ ટાઈમ રાખવો જોઈ કે મારે આજે આટલા કલાક જ કામ કરવું છે આટલા પછી મારે આ કામ કરવું છે ને એના પછી આ કામ કરવું છે તો પછી એની જે માનસિક જે સ્થિતિ છે મિત્ર એ પછી સા સારી હોય કારણ કે મિત્ર તમે કીધું તે એમ જો માનસિક સ્થિતિ જો બદલાઈ જાય તો પછી જે આપણું જે જીવવાની કળા છે કે પછી જે આપણા જે રૂટીન છે જે જીવનનું જે ચાલતું ચક્ર છે એના પર પછી આપડ અસર પડે છે કારણ કે થોડી નાના ભૂલ ના કારણે પણ આપણે મોટી જેવી મુશ એ બતનો સામનો કરવો પડે. જોઈએ તો કોઈ સમય દરમિયાન જો આપણને કોઈ થાક લાગી હોય વધુ કામ કરેલું હોય તો તે સમય દરમિયાન કોઈ આપડી આડઅસર શરીર પર પડતી હોય તો તે દરમિયાન પછી આપણને હોસ્પિટલમાં કે એવી ગંભીર ઈજા પણ થઈ શકે છે જો વધુ પડતું થઈ જાય તો, ને મિત્ર આજનો એવો સમય છે કે જો માણસો હોય એ મોટા ભાગના જે લોકો છે એ સમયસર કામ કરતા નથી એના કારણે પણ એ એ લોકો ઉપર જે છે એ છે એ છેલ્લા સમય જતા પછી જે કામ ઉપર ખૂબ જ લોડ આવે છે મિત્રો તમે જોઈ શકો છો કે જે અમુક એવા પણ વિદ્યાર્થીઓ હોય છે કે જે સમય જયારે હોય છે એ લોકોની પાસે ત્યારે એ લોકો વાંચતા નથી પછી જયારે એ લોકોની જયારે એક્ઝામ આવે છે જ્યારે ત્રણ ચાર દિવસો બાકી હોય ત્યારે પછી એ લોકો ચોપડું લઈને બેસ હોય છે ત્યારે એ લોકો દિવસ રાત એક કરી લાકતા હોય છે જ્યારે ત્યારે વાચતા જ હોય ત્યારે એ લોકોનું જે આખી માનસિક જે સ્થિતિ છે તે આખી એ લોકોની બદલાઈ જાય છે આથી જે એ લોકોનું જે રૂટિન છે તે ડેડીનું એ પછી આખું ખોળવાઈ જાય છે. એટલે મિત્ર અહ એનો કહેવાનો ભાવર્થ એટલો છે કે જે આપણું જે કામ છે એ જીવનની અંદર આપણે યોગ્ય સમયે યોગ્ય રીતે એને સમય આપી દેવો જોઈએ કારણ કે જો મિત્ર આપણે એને સમય જતા આપણે સમયને સમય નથી આપીએ તો પછી સમય જતા પછી સમય આપણને સમય નથી આપતો એમાં તો પછી એવું થઈ જશે કારણ કે કે મિત્ર આપણે જો યોગ્ય સમયે યોગ્ય કામ પૂર્ણ કરશું તો પછી સમય જતા પછી એ આપણને ફરી વાર કામ કરવું પડતું નથી ને પછી આપણે સરળતાથી બીજું પણ કામ કરી શકીએ. તો જેથી કરીને જે આપણી જે માનસિક સ્થિતિ છે એ સારી અને સરળ રીતે પછી આગળ વધી શકે, તો શું મિત્ર તમારા બાજુ પણ આવા કોઈ એવા કિસ્સા થયેલા છે કે તમે કોઈ એવા કિસ્સા જોયેલા છે કે એની અંદર ખુબ જ આવા બધા કિસ્સા થાય છે કે આવા પછી ઘટનાઓ જેવી તમને જોવા મળી હોય એવા મને કિસ્સા થોડા કહેશો?
હા મિત્ર તમારી વાત તદ્દન સાચી છે કારણ કે આજકાલ યુવાનો જે સવારે ઉઠીને જે કંપનીમાં જતા હોય એ રેગ્યુલર કામ કરતા હોય પરંતુ મિત્ર એ લોકો સવારે ઉઠીને જાય છે સાંજે આવે પણ છે પરંતુ રાતના જો લેટ સુધી ટાઈમપાસ કરતા હોય, લેટ સુધી જો મોબાઈલ નો ઉપયોગ કરતા હોય અને એની અસર પછી સવારે પડે પછી સવારે ઉઠાતું ન થી મિત્ર અને એના લીધે એ કામ પર જઈ શકતા નથી અને એમાં મતલબ એનું દિવસ નથી ગનાતો મિત્ર. એટલે તો કેહેવાય છે કે સમય નું આયોજન ખુબ જ મહત્વનું છે મિત્ર કારણ કે જો આપણે સમય નું આયોજન કરીએ તો કામ છે કે પછી પરિવાર છે કે પછી આ આ અને મનોરંજન માટે પૂરતો સમય કાઢી શકીએ છીએ એમ સફળ વ્યક્તિ એ જ નથી જે વધ ફક્ત વધારે કામ કરે છે મિત્ર, પરંતુ એ છે જીવનના દર અને આજના યુગમાં કામ જીવનનું મતલબ કામ છે જે જીવન સંતુલન જાળવું એ પડ બની ગયુ છે મિત્ર, પરંતુ અશક્ય નથી મિત્ર કારણ કે થોડી જવાબદારી આયોજન અને પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરીને આપણે આ સંતુલન જાળવી શકીએ છીએ મિત્ર. જીવનમાં પૈસા અને સફળતા મહત્વના છે પરંતુ સ્વાસ્થ્ય અને ખુશી અને સંબંધો પણ એટલા જ મહત્વના છે જેટલા પૈસા અને સફળતા મહત્વની છે મિત્ર. કામ જીવન અને સંતુલન આપણને વધુ સ્વસ્થ અને ખૂબ અને સફળ બનાવે છે તેથી દરેક વ્યક્તિ એ પોતાના જીવનમાં કામ અને વ્યક્તિગત જીવન વચ્ચે યોગ્ય સંતુલન રાખવાનો પ્રયત્ન કરવું જોઈએ ને જોઈએ જ મિત્ર. મિત્ર.
હા મિત્ર તમારી વાત તો તદ્દન સાચી છે કેમકે હાલના સમયમાં આપડે જોવા જઈએ તો જે અમુક એવા લોકો હોય એનું જે ટાઈમટેબલ ડેલીનું હોય જે દરરોજ એ લોકો કાર્ય કરતા હોય તો એમાં થોડા ઘણા એના ફેરફારના કારણે જે એનો બીજો દિવસ આવતી કલનો દિવસ છે એના ઉપર એની અસર પડી શકે છે પછી જે એનો બીજો દિવસ છે તે આખો બગડી જતો હોય છે ને પછી પાછો એને જે એનું જે ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલ પર આવવા માટે હજુ એનો કેટલોક પછી સમય જોઈતો હોય છે ત્યાર બાદ એ પછી પોતાના જે સમય ચક્ર છે એના ઉપર તે આવીને ઉભો એ રહેતો હોય છે. તમે મિત્ર જોઈ શકો છો કે આપડે જે ગામડાઓ છે એની અંદર આપડે જે ખેડૂતો હોય છે એ યોગ્ય સમયે યોગ્ય પાકની ઉત્પાદન કરતા હોય છે, એ લોકોને ખબર છે કે આ સમય દરમિયાન આપડે આ પાક લેવો જોઈએ કે આ આપણે કામ કરીશું તો પછી આના પછી આપણને આગળ જતા કઈ તકલીફ આવતી નથી, એ માણસો એવા છે કે એ લોકોને ખબર છે કે આપણે યોગ્ય સમય દરમિયાન યોગ્ય કામ કરવું જોઈએ, ને મિત્ર આપણને ખબર જ છે કે આ આ જે આવતી જે ઋતુઓ છે એ પણ યોગ્ય સમયે જ આવે છે. આપણને ખબર જ છે કે ચોમાસા પછી શિયાળ આવે પછી ઉનાળા આવે પછી પાછું ચોમાસા આવે એ મિત્ર આપણને એવું શીખાવે છે કે સમય દરમિયાન આપડે જે કામ છે એ કામ પતાવવું દોઈઅ જોઈએ કારણ કે પછી પછી સમય જતા પછી જો આપણેે જે કામ નહી કરીશું તો પછી જે એની જે મુ મુશ્કેલનો જે સામનો છે તે પછી આપડો જ કરવો પડે મિત્ર, ને મિત્ર આપડે જોઈ શકીએ છે કે આજના સમય માં જે લોકો છે એ વધુ અ પડતા આના રિલેટેડ એવા વધુ મહત્વ આપતા નથી. તો મિત્રો તમે જે પણ કઈ મને માહિતી આપી એ બદલ હું તમારો ખુબ ખુબ આભાર માનું છું. કારણ કે આજના સમયમાં એવા કોઈ મિત્ર નથી કે જે પોતાનો સમય આપીને બીજાને સમય આપે અ આભાર મિત્ર તમારો ખૂબ-ખુબ.
હા હા ધન્યવાદ.
હા.